હા તો બોલો કોણ બોલો
હલો.
બોલો બોલો બોલો હલો હલો હલો
હલો હલો.
કોણ બોલે ખબર છે તમને
હોવે
કોણ બોલે
ડોન ડોન
ડોન બોલે ખબર
વનરાજ સિંહ ડોન
હા
ભરનતસિહ બલવંતસિહ ડોન
પૈસા
અ એવું એવું
હા
અસમ નું મોકલાવ
મોકલા
કેટલા પૈસાની જરૂર છે
એક બે કરોડ મોકલાઓ ન
એટલા બધા
હા ત્રણ
એટલું બધુ શું જરૂર પડી ભાઈ
હે
એટલી બધી શું જરૂર પડી
જરૂર છે તમાર કોઈ
હોવે
ચાલુ જ છે.
વરહાદ ચાલુ છે
હોવે હોવે વાવાઝોડા હંગાત ચાલુ હે
કશી હે
તો બણી રહે
ના
હે
અમારે ભણી નહી
એવું હે એમ
હોવે લ્યા
હા તો કઈક ફરવા બરવાની ગોઠવા વાળો પ્લાન આપડે ચોમાસુ આઈ ગયું યાર
એટલે બધું બંધ
માઉન્ટ આબુ જઈએ
માઉન્ટ આબુ તો કેટલા પૈસા
અન આપડી જોડે તો બહુ પૈસા હે
પણ વીસ
ટેન્શન શું કરવા લો હો
હિસાબ પાડો ને તો ખબર પડે
ભૈસાની ખો નાહી આપણી જોડેે.
હે?
કઈ થોની ખોટ નથી.
હિસાબ મારા તો ખવા
આપડી એ હું કરોડ રૂપિયા પડ્યા.
ખ જેવા ખ
આપ પણ મારી કોઈહી.
હર કે સહત ભોલજ?
હોવે તો.
ભાઈ તો નાખો ખાતામ જરૂર છે હારી.
હાું ના ભાઈ એ હો રૂપિયા તો હેિકપ્ટરે ના પડે.
હે?
હેલિકોપ્ટર લઈને આવવું પડે મારે હો રૂપિયા ના. હેલિકપ્ટર હેલિકોપ્ટર
એનીડ કઈ ના ભીખા દવા છીએને
એવમ.
હમ.
હ કઈ સ્વટ્ઝરલેન્ડ બને કરવા જઈએ આપ.
કઈ આવવુંસ બોલો છ
બોલોના સ્વઝલેન્ડ છે, ફરી કશ્મીર છે. પછી બદ્રીનાથ. પણ કેદારનાથ હા ફરવા એવું હોય તો ભાઈ એ
ત
હ હલો
સો પછી કરવા
એવું
ચાયજ ચલી જ
તમે લઈ જાઓ તો જી
પડી ગ પ
હા નવાઝોડે બહુ પૈ છે.
કે
માં ઘર માં માતાય નહી એટલા પૈસા.
હ.
હાલો.
બ
ગઠ હાળ ક
હાજ નહ આવ તો શું?
આવ્યો આવ્યો બી આવ્યો.
હા નહી આવતો નહી.
હવા હારું. હટ વક છોડ દ હે.
હમ હ. મે
ઓ હા.
બોલા તાન ભું, ધંધ પા
ચલો કઈ જીએ ફરવા.
જ જઈએ એ લ શ બડબાઈ એસી પણ જાય એસી થી પવન હારો આવશે
હારુ મને જ વરસાદ પડહે
હા હા
વાવાજોડા હામે
વરસાદ આવેને મુ જાગતો
ટીપા પડે? હા ભઈ
વરસાદ આવાનો છે આજે.
હવે વાતાવરણને બાઈક ખરાબ હ તો છે ને?
દેખાતું જ નહી મને એવું લાગે
એનું નક્કી ના કેહેવાય ભાઈ આઈ જાય.
વરહાદ છે ભાઈ આવે ખરોને એના દિવસ તો છે
હમ્મ હાચી વાત હો
તો કે આપશો તમાર મને નોકરી લઈ જવોશે.
હમ્મ હમ્મ ના ના
કાલે
હલો.
નોકરી ચમ બંધ કરો દીધી નોકરી ચમ બંધ કરી દીધી.
છોડ દીધી નોકરી બોકરી
કેમ નતું પોહાતું.
ના ના હું ફરવા જવાનું ચોમાહામાં ફરવાના દાણા અહિયા નોકરી કરવાના થોડી ના આયા
હમ્મ. ચો જવાના ફરવા ફરવા તો જવાના નહી જવાના ફરવા? બાજરી ભરવા જવાના? અંબાજી ફરવા જવાના?
હલો.
અમેરિકા જવાના
અવાજ નહી આવતો ભાઈ તમારો
બસ ભાઈ ટાવર સોડી દે હે
હલો.
બોલો બોલો ટાવર છોડે હે?
હું હ વરહાદનો હાનો હ પ્રોગ્રામ
વરહાદ છે ને એટલે ટાવર સોડી દે તન ખબર ભાદરવા હે ને
વાદરા એટલે નેટવર્ક છોડીદે
હમ્મ.
એટલો બધો તો ત્યાં આવે.
હાલો
પ
જમ્યા વમ્યા કે ની?
નાના
હમ્મ
તને ફાવશે પણ અમે દીવ દમન જવાના દીવ અને દમન તમારે આવું?
મને લઈ જાજોન આવી જ જીએ.
હા તું અન તારા બધા ભ‌ઈબંધ આવાનું કેતો તો લઈ ગ્યો ની. કેતો તો તમેય આવજો ભા‌ઈબંધને લ‌ઈન
હુ હવે આપડો ફો ગ્રામ ગોઠવી દેજો.
તો આવું પડશે હા
હ ના એ તો બ સિયા થઈ જશે આપડું સાથે
હા નવીગાડીન હું જ‌ઉને મારે તો નહીં આલવાનું મારે તો પૈહા કાડવાના. ના તમતમારે
શું?
ભાડુ
હમ હમ એ હાચી વાત છે
ફોન કરે એટલે
હમ
ગિરિશભાઈ ફોન કરે એટલે ફોન કરુ તમન મિલાવ.